હાલો જય શ્રી કૃષ્ણ કેમ છો?
જય શ્રી કૃષ્ણ બસ મજામાં, કેમ છો તમે?
હાલમાં તો અમે પણ એમ તો મજામાં જ છીએ અને તમે જાણો છો કે હમણાં જે વ- વરસાદનો મોસમ ચાલી રહ્યો છે એટલે અમે પણ ડાંગરનો પાક લીધો છે. તો જેથી કરીને વરસાદ તો હમણાં હાલમાં- ખુબ જ વધારે આવી રહ્યો છે જેથી કરીને ડાંગનો પાક તો અમે લીધો છે. પરંતુ જો ખૂબ જ વધારે વરસાદ આવશે તો પણ આ તકલીફનો સામનો અમારે કરવો જ પડશે. તો જેથી કરીને ખેતીમાં તો અમે પહેલા તો શું કર્યું કે- અ ખુબ જ વધારે ખેેતરમાં, સારી રીતના અમે ખેતર ખેળાવ્યું અને પછી તેમાં અ- દાણા લખ્યા અમે ભાતના અને પછી- તેમાંથી દાણા ત્યાંથી મતલબ આ કાઢી ને પછી બીજા ખેતરમાં અમે રોપ્યા અને હમણાં રોપેલું છે ભાત પછી હવે ડાંગરની ખેતી લઈ લેશે તો હવે વાતાવરણ ઉપર ખૂબ જ વધારે એવું નિર્ભર રાખે છે કારણ કે ખેતી જ્યારે પણ લોકો કરે.. તો વાતાવરણ પર ખુબ જ વધારે નિર્ભર રાખે જો વધારે વરસાદ આવે તો પણ તકલીફમાં મૂકી શકાય ને વર- -સાદ ઓછો આવે તો પણ તકલીફમાં મૂકી શકે. તો જેથી કરીને જો વાતાવરણ સારું રહેશે ને તો જે ખેતી પણ સારી થવાની છે. એટલે મતલબ આ ખેતી માં આપડે આ બધી વસ્તુ ખુબ જ વધારે મતલબ જરૂરી બની જાય છે તમારે શું. કેવુ છે આ બાબત ઉપર?
હા તમારી વાત તો એકદમ સાચી છે એમ જોય જો તો હમણાં ટાઈમ પર હમણાં તો બધા બહુ ખેતી ઓ કરે છે ને લાખોમાં પબ્લિક ખેતી કરે છે. એમાં જો વધારે વરસાદ આવે તેના કારણે કેટલા મતલબ નુકસાનો થાય છે. ખેડૂતોને વધારે ને તેમાં આપણેે ખેતીમાં જોઈએ તો કેટલા ઘઉં ચોખા કપાસ શેરડી મગફળી અને બાજરી જેવા ઘણા પાકમાં પણ ઉગાડવામાં આવે છે. જેમાં વરસાદના અને વરસાદ અને સિંચાઈ ખેતી માટે ખૂબ જ જરૂરી છે. અને સારી ગુણવત્તાના બીજ અને યોગ્ય ખાતરવાળી સારો પાક મેળે છે. અને આધુનિક ખેતીમાં ટેક્ટર ડ્રીપ સિંચાઈ જેવી નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતી કરવામાં આવે છે. અને જેવી ખેતી પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. ને ખેતી ખેતીથી લાખો રોજ લાખો લોકોને રોજગાર મળે છે ને ખેડૂત તેને હવામાનને જીવાંત અને કુદરતી આપત્તિઓ જેવી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે તે ખુબ જ મુશ્કેલીઓ હોય છે. મતલબ કે મુશ્કેલીઓ પડે છે. ખેડૂતો માટે અને પાર્ક વીમો ખેડૂતોને નુકસાન સામે સમયે આર્થિક સહાય આપે છે અને તે તેને એટલે આપણને મતલબ ખેતી કરીએ તો આપણને પાક વીમોબી લેવો જોઈએ. જેથી આપણને વધારે મુશ્કેલીનો સામનો ન કરવો પડે. અને ખેતી કરતી વખતે આપણને પાણીનો સમજદારીથી ઉપયોગ કરવા કરવા જોઈએ. જેથી આપણને પાણીનો વધારે બગાડ નહીં કરીએ. અને વૃક્ષારોપણ અને જમીનને સંભાળતી ખેતી વધુ સારું અને સરળ બને છે.
હા તમે તો એકદમ સાચી વાટ કીધી કારણ કે આપણે પાણીનો ઉપયોગ પણ સારી રીતના કરવો જોઈએ. કારણ કે જો તમને વાત કરું તો જયારે પણ લોકો ખેતી કરે છે ને તો ત્યારે પહેલી જરૂર પડે છે. એ પાણીની હોય છે. જો જયારે પણ લોકો ખેતી કરે અને તેની પાસે જો પાણી ના હોય તો તે ખેતી કરી જ ન શકે. એટલે શેને પહેલી જરૂર તે પાણીની પડે છે. જો પાણી સારી રીતના હશે. તો તે લોકો ખેતી સારી રીતના કરી શકશે. બાકી તો ખેતી કરવાનો તે લોકોથી થશે નહી એટલે પહેલી જે વસ્તુ તે પાણી જ હોય છે. અને પાણી આપણે સારી રીતના જ ઉપયોગ કરવો જોઈએ. અને ખેડૂતો માટે તો પાણી ખુબ જ વધારે જરૂરી પણ હોય છે. એટલે અને ખે પાણીની સાથે સાથે શેને બીજું તો શું કે આપણે જયારે પણ ખેતી કરીએ આધુનિક ટેકનોલોજીનો હવે ઉપયોગ કરવો જોઈએ કારણ કે હવે જો આપણે મતલબ પહેલાના જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરીશું હળથી જ બધું ખેતરને એવું ખેળવીશું અને બધી પદ્ધતિ જેમકે ટપક સિંચાઈ પદ્ધતિ જેવી પદ્ધતિનો ઉપયોગ ના કરીશું. તો આપણે પછાડી પડી જવાના છે. અને ખુબ જ વધારે પૈસા પણ આપડા જવાના છે. તો જેથી કરીને શેને આ બધી પદ્ધતિ આપણે અપનાવવી જોઈએ. બધી નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરશું. તો આપણને ખૂબ જ ખુબ જ વધારે એવું સારું પણ પડશે અને પૈસા પણ ખુબ જ ઓછા જવાના છે. તો જેથી કરીને મને તો ખુબ જ સારું લાગ્યું કે નવી નવી ટેકનોલોજી ખેતીમાં પણ અપનાવી રહ્યા છે. બધા અને આપણા જે અ ઈન્ડિયાના જે ખેડૂતો છે. તો તેઓ પણ ઘણી બધી નવી નવી ટેકનોલોજી અપનાવી રહ્યા છે. કારણ કે બહારના લોકો હોય છે. તો બહારના લોકોમાં મેં તો ખુબ જ વધારે એવા નવા નવા બધા વિડીયો જોયા તેમાં જોયું કે જે એક જ માણસ હોય તે જ આખા કેટલું મોટું ખેતર હોય તેની ખેતી કરતો હોય. કારણ કે ત્યાં ટેકનોલોજી જ એટલી બધી હોય કે તે લોકો કઈ કરવું જ ન હોય ટેકનોલોજી જેમ કે બધા એવા વાહનો બનાવવામાં આવ્યા હોય, કે તેનાથી તરટ જ બધા ખેતરમા ખેડાઈ જાય. અને જે પણ મતલબમાં કરવું હોય બધું રોપવું હોય. તે ખાલી તેમાં નાખી દેવુ બધા બીજને અને તે પોતે જઈને બધા વાહન રોપી દેશે. ખાલી આપણે વાહન ચલાવવાનું રહેશે. બસ એટલું મતલબ એક માણસ જ બધી ખેતી કરી શકે છે. હ જેથી કરીને મને તો આ બધું ખુબ જ વધ એવું જોઈને લાગે છે કે આપણે ઇન્ડીયામાં પણ એવું બધું આવવા જોઈએ. તો જેથી કરીને ખેડૂતોને ખુબ જ વધારે એવું સારું પડી શકે. કારણ કે આપડા ઇન્ડિયામાં તમને ખબર છે કે ખેડૂતોને ખુબ જ એવું મતલબમા ઓછા પૈસા સા પણ આપવામાં આવે છે અને તમે જે પંજાબમાં હોય તો પંજાબમાં પણ ઘણા બધા ખેડૂતો કેટલીક વાર પ્રોટેસ્ટ પણ ઉતર્યા છે. કે તેઓને મતલબ કેટલાક વાર ઓછો ભાવ ને એ બધું આપવામાં આવે. તો તેથી તે લોકોને ખુબ જ વધારે નુકસાન પણ ગયું છે. તો જેથી કરીને મારે તો એ કેવું છે કે જે ખાલી એકદમ ખેતી કરે છે તે પણ યોગ્ય ન કહેવાય, કારણ કે આજકાલમાં ખેતી માટે એટલા બધા પૈસા પણ આવતા નથી અને ઘણા ખેડૂત લોકો ખાલી ખેતી ઉપર નિર્ભર રહે છે. તે વાત મને ખુબ જ ખોટી લાગી. કારણ કે, હમણાં તમને ખબર છે કે આપણા એગમા એટલું બધું ખેડૂતને માન પણ આપવામાં આવતું નથી અને બીજો તો શું કે આપડે બીજો જે ઇન્કમ સોર્સ હોય ત્યાં પણ આપડે થોડુંક ઈન ઇન્કમ ત્યાંથી પણ લેવી જોઈએ અને એકદમ ખેતી ન કરવી જોઈએ. ખેતી માથી પણ થોડુંક અ અ બહાર નીકળીને બીજી બધી વસ્તુ પણ કરવી જોઈએ. તો તમારે શું કેવું છે?
હા તમારી વાત તો સાચી જ છે. કે એમ ખેતી પર તો આપણે નિર્ભર નહી રહી શકીએ. કેમ કે ખેતી કર તે બધતે કેટલી ઘણી બધી મુશ્કેલીઓનો આપણને સામનો કરવો પડે છે. જેમ આપણે માની લઈએ કે અનિયમિત વરસાદ વરસાદ જો ઓછો વરસાદ અને ક્યારે વધુ વરસાદ પડવાથી પાકને ખુબ વધારે નુકસાન થાય છે અને તેના કારણે ખેડૂતોને ખૂબ વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને પાણીની અછત નદીઓ, તળાવો અને કુવાઓમાં કુવાઓમાં પાણી ઓછું હોવાથી સિંચાઈ કરવા મુશ્કેલી પડે છે. ને પૂર, વાવાઝોડું, કરાર, દુષ્ કારણે ભારે વરસાદ થી પાર્ક પણ નુકસાન પામે છે અને બી જીવાંત રોગોના રોગોના કારણે પાકનું પણ ઉત્પાદન ઘટી જાય છે અને તેના કારણે ખેડૂતોને બઉ ખુબ જ વધારે મતલબ ખોટ જાય છે ને. આલોગને જેટલું મતલબ આ લોકે જેટલું વાયવુ હોય તેનું મતલબ જેટલું આવવું જોઈએ, એટલું આલોકને મતલબ મળે નહી પૈસા. તેના કારણે આ લોકોને ખુબ વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને એમાં આપણે જોઈએ તો ખેતીનો ખર્ચ પણ ખુબ વધારે વધી રહ્યો છે અને આજના ટાઈમ પર તો ખેતી કરવો એ ખૂબ જ વધારે ખર્ચ બની ગયો છે અને એમાં કેટલો ખર્ચો આપણને કરવો પડે છે અને તે આપણે એટલો ખર્ચો કરીને બી જો આપણે પાર્ક વધારે સારું નહીં મળે, તેમાં ખેડૂતોને ખુબ વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છેને. ખેડૂતોને તેમની મહેનત મુજબ બજારમાં પૂરતો ભાવ પણ મળતો નથી. દીતી આલોકને કેટલું વધારે એમ મુશ્કેલી થાય. એટલે આ લોકો ને બીજું વસ્તુ બી કરવું જોઈએ, મતલબ ખેતી પર તો નિર્ભર ની રેવાઈ.
હા એ વાત તો તમારી સાચી છે. જો આ બધી વસ્તુ આપણે નહીં કરીશું તો ખેડૂતોને ખુબ જ વધારે નુકસાન થશે, જેથી કરીને જે સરકાર કાર હોય તે લોકો પણ ખેડૂતોને થોડુંક વિચારી ને સેને અ થોડીક મતલબ આમ ઘણી બધી પોલિસી લાવી જોઈએ. જેથી કરીને ખેડૂતોને થોડોક ફાયદો થઈ શકે. કારણ કે જે આપણો દેશ છે. એને કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે જો આપણે ખેતી ઉપર જ વધારે અ વધારે પ્રેરિત હોય તેવો દેશ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણા દેશમાં જો અ જે મતલબમાં ઘણા બધા લોકો છે ખેતી ઉપર જ વધારે નિર્ભર રાખે છે, જેમ કે ગામના લોકો હોય તે લોકો ખેતી ઉપર જ વધારે નિર્ભર રાખતા હોય. જેથી કરીને ખેડૂતો માટે થોડીક આપણે બધી પોલિસી બનાવી જોઈએ અને કેટલીક વાર તમે જોયુ હોય તો મતલબમાં જે અ ખેતીમાંથી આવક આવે તેની ઉપર ઝીરો પર્સન્ટ ટેક્સ લગાવવામાં આવે છે. તો તે વસ્તુ મને ખુબ જ વધારે એવું સારું પણ લાગ્યું અને મને તો ખુબ જ વધારે ગમ્યું કે જેથી કરીને ખેતી માટે જેટલી પણ આવક આવેશે તો તેઓ બધા મતલબમાં અ તેનો મતલબ જીરો ટેક્સ લાગે તો તે પોતાની પૂરી આવક મેળવી શકે છે. પરંતુ એનો જ ફાયદો ઉઠાવીને ઘણા બધા કેટલાક કરોડપતી લોકો એવું કરે છે કે ખેતીમાંથી મારી આવક બતાવી એવું બતાવીને તેઓ ખોટો ઇસ્તેમાલ પણ કરતા હોય છે. પરંતુ, હવે કઈ પણ કરી શકતા નથી આપડે બીજું તો. પરંતુ ખેડૂત માટે તો આપણે એટલું કરી જ શકીએ કે મતલબમાં થોડીક બધી નવી પોલિસી જેમ કે અમે વાત કરું તો હમણાં જયારે ખૂબ જ વધારે વરસાદ આવ્યો હતો. ત્યારે બધાનું ખૂબ જ વધારે એવ ભાટને એવું પડી ગયું હતું પરંતુ તેઓ એક એવી પી પોલિસી બનાવી ત્યારે જ કે ભાઈ તે લોકો ફોટા પાડીને મોકલો અને લોકેશન સાથે જેના પણ મતલબ ભાટને એવું બધું એવું પણ થયું છે. તો તે ફોટા પાડીને મોકલવાથી સેને તેઓને પૂરું વળતર મળી ગયું હતું. તો ટે મને ખુબ જ વધારે એવું સારું લાગ્યું. તો એવું બધું જે પણ નુકસાન થાય ટો નુકસાન બદલ ટે લોકને થોડુંક એટલું વળતર મળી જવું જોઈએ કે એટલું નુકસાન ગયું હોય. કારણ કે કેટલાક ખેડૂતો મતલબમાં નફો કમાવાના આશાથી એવું કરે છે પરંતુ તે લોકોને એટલું પણ વળતર મળતું નથી કે જે તેનાથી મતલબમાં જેટલા પૈસા એને રોકાણ કર્યા હોય તો આ વસ્તુ મને ખુબ જ ખોટું લાગ્યું કે એટલું તો રોકાણ એ લોકોએ કલ્લું હોય એટલા પૈસા તો એ લોકને મળવા જ જોઈએ.
હા તમારી વાત તો એકદમ સાચી છે ને એટલું આ લોગને તો મલવું જ જોઈએ ને આપડે જોઈએ તો પરંતુ ખેતી કરવી પણ કેટલું તો મતલબ સારું બની ગયું છે કે ‌એટલી બધી ટેક્નોલોજીઓ આવી ગઈ છે. તેના કારણે ખેતી કરવું તો એકદમ સરર સરળ બની ગઈ છે ટેકનોલોજીના ઉપયોગથી ખેતી વધુ સરળ અને આધુ આધુનિક બની છે. જેમ કે આપણે વાત કરીએ તો ટ્રેક્ટર ટેક્ટર દ્વારા જમીનની ઝડપથી અને સારી રીતે ખેડા એટલે ખેડાણ થાય છે અને હાર્વેસ્ટર વડે પાકની એક કપાણી ઓછા સમયમાં થઈ જાય છે. ડ્રી સંચાઇદ્વારા પાણીની બચત થાય છે અને છોડને જરૂરી પાણી મળે મળે છે અને આપણે જોઈએ તો ઓનલાઈન બજાર દ્વારા ખેડૂતોને પોતાના પાકનું વેચાણ સરળતાથી કરી શકે છે. અને મોબાઈલથી એ લોકો પણ આ મતલબ મોસમ કેવું છે કેવું નહી તે બધું બી જોઈ શકાય છે. ટેક્નોલોજી ખુબ જ સારી વસ્તુ છે. તેથી ખેડૂતોને ખુબ સારું અને સરળ બની ગયું છે અને આ લોક ને વધારે આમ નુકસાન બી ની મલે પડે કેમ કે આલોગો પેલા ટેક નોલોજીના કારણે તે બધું સરળ રીતે કરી શકે છે. અને આધુનિક ટેકનોલોજીના આપવાથી ખેતી વધુ ખેતી વધુ નફાકારક અને કાર્યક્ષમ અને ટકાઉ બને છે.
હા તમારી વાત એકદમ સાચી છે જેથી કરીને આપણેે ખેતી પણ સારી રીતના આપણે તો કરી શકીએ પરંતુ આપણે ઈન્ડિયામાં તમે જોવા જઈએ તો એટલી બધી મતલબમાં ટેક્નોલોજી આવી નથી. પરંતુ આ ભવિષ્યમાં આવશે એ મારી આશા છે જેથી કરીને ખેડૂતોને ખુબ જ વધારે એવું સારું પડી શકશે. પરંતુ હાલમાં તો આપણેે એવી રીતના ખેડૂતોને જોઈએ કે મતલબમાં થોડુંક સારી રીતના ખેતી કરવા માટે એ લોકને પૂરતું પાણીની સહાય અને ઘણી બધી સહાય મળી રહે છે. જેથી કરીને ખેડૂત લોકો પોતાના એટલો ફાયદો તો લઈ શકે કે મતલબમાં જેટલા પૈસા રોક્યા હોય એટલા પૈસા તે લોકને મળી રહે તો મને એ વસ્તુ થોડોક થાય તો સારું લાગે બાકી તો મતલબમાં ખેડૂતો માટે અ ઘણી બધી બધી મતલબમાં બહાર પાડવામાં આવે છે વસ્તુઓ જેમ કે ઘણી બધી જગ્યાએથી પૈસા મળે એવું બધું બહાર પાડવામાં આવે છે પરંતુ એટલી બધી વસ્તુ ખબર ના હોવાના કારણે ઘણા ખેડૂતો પોતે ફોર્મ ભરી શકતા નથી. તે વસ્તુ પણ મને ખુબ જ ખોટું લાગ્યું કે જે મતલબમાં ગ્રામ પંચાયત કે એવું હોય તો ત્યાં શે ને જાયને એ લોકોએ થોડાક એવા ઉદાહરણો જેમ કે આ આ બહાર પાડવા જોઈએ કે જેથી કરીને બધાને ખબર પડે કે આ ફોર્મ ભરવાથી એટલા પૈસા મળી શકે સે અને આ સહાય મળી શકે સે કેટલી લોનો બધી મળી શકે છે. તો તે બઢુ અહ હશે ખબર પડશે તો તે લોકો ફોમને બઢુ ભરસે. ટો ટે લોકોને ખુબ જ સહાય મળી શકશે. ચાલો પાછા આપડે ખેટી ઉપર વાત કરીશું.
હા સારું ચાલો.